હા કેમ છો હા હું મજામાં છું તમે કેમ છો
હું
હું પણ મજામાં છું તો આજે આપણે કયા વિષય પર વાત કરીએ આજે આપડે ખેતી અને ખેડૂતોના જીવન વિશે વાત કરીએ
હા ચોક્કસ
હા તો હું તમને એના વિશે જણાવું છું હા ખેતી ભારત અને ગુજરાતનો એક મુખ્ય વ વ્યવસાય છે જેમ ખેડૂત દેશની કરોડ રાજ્ય તરીકે ગણાય છે તેમનું જીવન સાધું મહેનતું અને પ્રકૃતિ સાથે જોડાયેલું હોય છે મહેનત અને પ્રકૃ ખેડૂત સવારથી સાંજ સુધી તડકો ઠંડી કે વરસાદની પરવા કર્યા વગર ખેતરમાં કામ કરે છે તેઓ જમીન ખેડી બિયારણ વાવી અને પાક ઉગાડે છે ખેડૂતને અન્નદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે એ અનાજ શાકભાજી કઠોળ પકાવે છે અને કરોડો દેશવાસીઓનું પેટ ભરે છે તેથી જ તેમને અન્નદાતા તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયમાં લોકો તમને કહું ને તો ખેતી ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરતા અને બળદનોો ઉપયોગ કરતા હતા પણ આજના સમયમાં તો ખેડૂતો ટેક્ટર નો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે આધુનિક ખાતરોનોો ઉપયોગ કરે છે જેથી વધારે પાક મેળવી શકાય પણ એ આપણા ખેતીને વધુ એ નફાકાર બનાવી રહ્યા છે એવી રીતે ખેડૂત ટેક્ટરનોો ઉપયોગ ખાતરનો ઉપયોગ કરીને એને વધારે નફાકાર બનાવી રહ્યા છે અને વધારે પાક મેળવી રહ્યા છે ખેતૂરો ખેડૂતો સામે પડકારો જોઈએ ને તો વાતાવરણ હમણાં વાતાવરણ ખુબ જ ખરાબ થઈ રહ્યું છે જારે વરસાદ ન આવવાનો સમય હોય તો વરસાદ આવતો નથી અને જય્યારે પાકને તૈયાર થઈ જાય છે ત્યારે એ વરસાદ આવે છે તો તેમાં ઘણો એવો નુકસાન થઈ જાય છે ખેડૂતોનું તમારે શું કેવું છે થેના વિશે
તમે જે માહિતી આપી એ તો ખુબ જ સરસ માહિતી આપી અને એ સાચી પણ વાત છે કે ખેડૂતોનું જીવન આખું એમ સંઘર્ષ ભર્યું રહ્યું છે અને આમ જોઈએ ને તો આજકાલ ખેતીમાં બહુ પરિવર્તન આવી ગ પહેલાના જમાનામાં થી ખેતી થતી ખાતરની ચિંતા ન હોતી અને દેશી બિયારણ વાપરતા હવે ટ્રેક્ટર ટ્રેક્ટર આવવાના આ મશીનો આવી ગયા છે ટ્રેક્ટર ને આવવાના બધા મશીનો આવી ગયા છે પણ સાથોસાથ ખર્ચાએ પણ એટલે
ખર્ચાએ પણ એટલા જ વધી ગયા છે બિયારણના ભાવ ખાતરના ભાવ અને ઉપરથી મજૂરોને મજૂરો મળવા કાઠાં થઈ ગયા છે તો
તો એવું થાય છે કે જેટલી મહેનત
જેટલી મહેનત કરીએ એટલું વળ પહેલાના જમાનાની બળદ વાળી ખેતી સારી હતી કે અત્યારે અત્યારે મશીનો વાળી
એવું લાગે છે કે આ મશીનો આવવાથી ખરેખર ફાયદો તો થયો છે કે નહી એ તો ખેડૂત કે પછી ખેડૂતો દેવામાં ડૂબી ગયો છે બીજી એક વાત મેં મેં બહુ સાંભળી છે કે આજકાલ ઘણા ખેડૂત ઓર્ગેનિક ખેતી એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વ્યા છે દવાઓ છાંટી છાંટીને જમીન બગાડ બગડી ગઈ છે અને માણસોના રોગ પણ વધી ગયા છે પણ પ્રાકૃતિક ખેતીમાં શરૂઆત
શરૂઆતમાં
ઓછો આવે એટલે ખેડૂત ગભરાય છે જોકે લાંબે ગાળે તેમાં જમીન સુધરે અને ખર્ચો સાવ ઝીરો થઈ જાય છે અને અને હા અત્યારે તો સરકારે પણ ખેડૂતો માટે ની યોજનાઓ બહાર પાડી છે પેલી કિસાન સન્માન નિધિ એ ના હપ્તા આવે છે વળી સોલાર કંપની સબસીડી આપે છે સોલાર ક સોલાર પેનલ ખેતરમાં લગાવી દઈએ રાત્રે પિયત કરવા જવાની માથા ખૂટ જાય છે દિવસે જ વીજળી મળી જાય એટલે શાંતિ નહીતર શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે લાઈટ આવે ત્યારે ખેતરમાં પાણી વાળવ વાળવા જવું એક ક નાની વાત નથી અંધારામાં જીવ જંતુઓ કે રોજ ભૂડોનો ત્રાસ અલગ અરે અને અમારે અમારે ત્યાં વીજળ નો શું હિસાબ છે દિવસ પૂર લાઈટ મળે છે કે હજુ રાત્રે ઉજાગ્ર કરવા પડે છે અને આ રોજ રોજ ભુડના ત્રાસ માંથી બચવા માટે તમે શું જોગાડ કરી છે ચટ કો મારો છો કે પછી સોલાર તાર ની વાટ કરી છે ખેતરની સાથે સાથે પશુપાલન કાયમ જોડીદાર છે જે ખેડૂત જે ખેડૂતોના ઘરે ચાર ભેંસો કે ગાયો બાંધી હોય અને ડેરીમાં દૂધ ભરા હોય એને ગમે તેવી અછતમાં પણ ઘર ચલાવવાની ક્યારેય ચિંતા ન થાય ખેતીનો બગાડ પશુઓ ખાય અને પશુઓ ન છાણ ખેતરમાં ખાતર બને આનાથી મોટો ફાયદો કયો હો કયો થાય અને મેં તો એવું પણ જોયું છે કે આજકાલના ભણેલા ગણેલા યુવાનિયા પણ નોકરીને છોડીને હાઈટેક ખેતી કરવા માંડ્યા છે ગ્રીન હાઉસ કે નેટ નેટ હાઉસ બનાવી વિદેશી શાકભાજીઓ ખેતી કરે છે ડ્રેગન ફ્રૂટ અને ખજૂર વાવે છે ટપક પદ્ધતિ વાપરે છે જેથી પાણીનો બગાડ ન થાય અને ઓછા પાણી એ મોટો ભાગ લેવાય અને ખરેખર હ ખેડૂતો જેવી ધીરજ કોયનામાં ન હોય વાવાઝોડું આવે માવઠું થાય કે ક્યારેય દુકાડ પડે કુદરત ગમે તેટલી કસોટી કરે તોય મારો ખેડૂત ક્યારેય હિંમત નથીતો ફરી પાછો નવા ચોમાસે હળ લઈને ખેતી
દિવસ પણ નહી ચાલી શકે અને તમારા ઘરે કેવી રીતે ખેતી થાય છે તમારા ઘરે વીજળી ટાઈમ પર આવે છે તમે મને જણાવો નહી
અમારે ત્યાં પણ ખેતી કરવામાં આવી છે અને વીજળીનું તો હું કહું તમને કે એ ટાઈમ પર આવે તો છે પણ ચોમાસાના ટાઈમમાં એ નહી આવતી નેમ તમને ને ખેડૂત ન જીવન વિશે ખેડૂત ન જીવન તો સાદું હોય છે અને ખુબ જ મહેનતી હોય છે એ આટલો બધો તડકો છાયડો વરસાદ ઠંડી બધું સહન કરીને લોકો માટે ખેતી કરે છે અને પાક તૈયાર કરે છે એ આખો દેશનું ભરણ પોષણ કરે છે એટલે આપણે ખેડૂતને અન્નદાતા તરીકે ઓળખીએ છે એમ આટલોું તડકો છાયડો વરસાદ અને ઠંડી સહેન કરીને કોઈના માટે આટલું બધું કરવું એ કંઈ આસાન તો નથી જ તો ખેડૂતો આપણું દેશનું કરોડરજ્જુ સમાન ગણ ગણાવી શકીએ આપણેે તેઓ સમગ્ર માનવજાતનું ભરણ પોષણ કરે છે એમ ખેડૂત જીવનનો સૂર્યોદય પહેલા જ શરૂ થઈ જાય છે ખેડૂતનું જીવન સૂર્યોદય પહેલાં જ શરૂ થઈ જાય છે તેઓ વહેલી સવારે પોતાના બળદ અને સાધન લઈને ખેતરે નીકળી જાય છે એમ ખેડૂત દરેક ઋતુમાં અમેં મહેનત કરે છે ચોમાસામાં વાવણી શિયાળામાં પાકની દેખરેખ અને ઉનાળામાં લણણીનુ કામ કરે છે તેઓ ધરતી માતાને ખોદીને સોના જેવો પાક ઉગાડે છે આધુનિક જમાનામાં ખેતી ખુબ ખર્ચાળ બની ગઈ છે ઘણી વાર અનિયમિત વરસાદ જોવા મળે છે મોઘા બિયારણો અને પૂરતા પોષણ સમ ભાવ ન મળવાથી ખેડૂતને જીવન મુશ્કેલ બની રહ્યું છે તેમ છતાં તેઓ હિંમત હારતા નથી અને ખેતી કર્યા કરે છે આજના જીવનમાં તમને હ ને તો ટેકનોલોજીનો એ લોકો ખુબ જ ઉપયોગ કરતા છે જેમકે ટ્રેક્ટરોનો ઉપયોગ કરે છે ખોદવા માટે હમણાં તો એવા મશીનો પણ આવી ગયા છે જેનાથી એ લોકો કોઈ પણ પાકની લણણી કરવોનો હોય ને તો એનાથી કરી શકે છે એટલે એમ કહીએને કે ઓછી મહેનતથી પણ એ લોકો પાક મેળવી શકે છે પણ એ ખુબ ખર્ચાળ બની ગઈ છે હમણાં ખેડૂત ન જીવન માત્ર પોતાનું પેટ ભરવાનું પરંતુ સમુગ્ર દેશની ભૂખ ભાગ ભગાવવા માટે એ પોતાનું જીવન સમર્પિત કરી દે છે તેમની ખુશહાલી માં જ દેશની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ સમાયેલી છે ખેડૂતોને યોગ્ય સમાન આર્થિક સહાય અને પ્રોત્સાહન આપ આપવું એ આપણી નૈતિક ફરજ છે તો તમને તમારી જોડે આજે મને ખેતી અને ખેડૂતોનું જીવન વિશે વાત કરીને ખૂબ આનંદ થયો અને એના વિશે જાણ ખૂબ માહિતી મળી તો ફરી આપણે મળી શું નવા એક ટોપિક સાથે આભાર તમારો
તમારો પણ આભાર